બ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો શું કરી રહ્યા છો હમણાં તમારા ઘરે બધા મજામાં છે ને ભાઈ?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં અને હાલમાં શું છે કે જે ગણેશ આવી રહી છે. તો તેની આગમન ની ને એમ તૈયારી ચાલી રહી છે તમે શું કરી રહ્યા છો તમારી બાજુ પણ ગણપતી બાપ પાનું આગમન હશે તેની તૈયારી કેવી ચાલી રહી છે?
હા ભાઈ અમારા બાજુ પણ એવી જ તૈયારી ચાલી રહી છે કારણ કે જે બાપાનું હમણાં તો એલે બાપા સપ્ટેમ્બર મહિનામાં આવી રહ્યા છે પરંતુ તમે જાણો છો કે હવે તો આગમનનો પણ બધો ક્રેઝ આવી ગયો છે. અને ગણેશ ચતુર્થી આવે ત્યારે બધા લોકો પોસ્ટર પણ બનાવે છે આ તરીકે આગમન છે અને બધા લોકો સોશિયલ મીડિયા પર કે અન્ય પ્લેટફોર્મના મદદથી બધો પર મૂકે પણ છે અને આ હમણા જે આગમનનો બધો ક્રેઝ છે એ પહેલા તો તે મુંબઈ શહેર છે તેમાં બધું થતું હતું પરંતુ આપણા બધા વિવિધ પ્રકારના શહેરોમાં પણ આ તો ખુબ ક્રેઝ વધી ગયો છે કારણ કે ગણેશચતુર્થીનો જે તહેવાર છે તે આપણા દેશમાં અને ઘણા બધા અમુક વિસ્તારોમાં ખુબ વધારે મનાવવામાં આવે છે. કારણ કે જે મુંબઈ શહેરમાં છે તમે જાણો છો કે મુંબઈમાંથી બધા પ્રથા ચાલીઈને ઘણા બધા લોકો મુંબઈના જે મહારાષ્ટ્ર બધા છે મહારાષ્ટ્રના આ બધા લોકો તે ખૂબ ગણપતિ બાપાને માને છે ને પોતાના ઘરે ઘરે ઘરે એ લોકો ગણપતિ બાપ્પાને બેસાડે છે કારણ કે એ લોકો વર્ષોથી નાની મૂર્તિ એ લોકો બેસાડે છે તહેવાર આવે છે ખુબ સારી રીતે મનાવે છે. એટલે આપણા બાજુ તો એમ તો કરે જ છે પરંતુ જે મુંબઈ અને જે મહારાષ્ટ્રના બધા લોકો છે તે ખુબ રીતે બાપા ને આમ દર વર્ષે એમના ઘરે ઘરે ઘરે બેસાડે છે. અને મુંબઈમાં તમે જાણો છો કે એવા સુપ્રસિદ્ધ એવા ત્રણ મંડપ છે જેમ કે લાલબાગ ચા રાજા, કે પછી ચિંતાામણી મુંબઈ ચા રાજા એ ત્રણ જગ્યાએ ખુબ શ્રદ્ધા બધા એટલે કે બધા લોકો ત્યાં ખૂબ જાય છે દર્શન કરવા. કારણ કે ત્યાંની જે શ્રદ્ધા છે ને ત્યાંના જે બાપા છે એ ખૂબ પોતાનું વિઘ્ન પણ દૂર કરી દે છે આપડે આમ તો બધા જેમ આપણે ગણપતિ બેસાડતા એવું નથી કે બાપા વિઘ્ન ન દુર કરે પરંતુ આ લાલબાગ ચા રાજા છે ત્યાં બધા મોટી મોટી બધી હસ્તીઓ પછી મોટા મોટા બધા સેલિબ્રિટીઓ એ બધી લોકો એ લોકો દર્શન કરવા જાય છે. અને જે અનીટા અંબાની છે અનંત અંબાની છે ત્યાં પણ એમના જે એમના પુત્ર છે એ લોકો દર વર્ષે જાય છે ને એમને દર વર્ષે સોનાનો કે પછી એવો મુંગટ પણ ચડાવે છે કારણ કે ત્યાં ખુબ દાનપણ કરે છે ખૂબ સારી રીતે બધાને પેલું પણ કરે છે કારણ કે ત્યાં લાખો સંખ્યામાં કરોડો એટલે કે ખોની સંખ્યામાં ત્યાં જે બધા દર્શન કરવા બાપાના આવે છે અને બાપા પણ એવું નથી બધાને બધાનું વિઘ્ન દૂર કરી દે છે એટલે કે ગણેશચતુર્થીનો તહેવાર આવે છે. ત્યારે આગમનનો તમે કીધું કે આગમન તમે તૈયારી કરી રહ્યા છો અને તમારે મેં જોયું પણ છે સોશિયલ મીડિયા પર તમે જે આગમનની તૈયારી તેમ કે તમારે તો જે રોકીસ્ટર બેન્ડ છે તેને તમે બોલાવી રહ્યા છો. અને સારી પણ છે કારણ કે તમે જાણો છો કે જે રોબિસ્ટાર છે ખુબ પ્રસિદ્ધ છે. અને ખુબ સારું એવું વગાડે પણ છે અને સારી એવી બેન્ડ છે. એટલે અમારો પણ વિચાર છે કે તમારે જે તમારા જે ગણપરી બા્પ ને જયારે પણ આગમન થશે ત્યારે પણ અમે જોવા આવવાનું ખુબ અમને પણ ગમી રહ્યું છે અને આપણા જે આપણાં શહેરમાં અને આપણે જે ખેરગામ શહેર છે તેમાં પણ ઘણા ઘણા મોટા બધા આગમન થવા જઈ રહ્યા છે. અને તમારું પણ આગમન પહેલાં વરસે પણ ખૂબ સારું હતું અને આ વરસે પણ તમારું કંઈ અલગ અને નવું નવું જોવા મળશે અમને ખૂબ એવું લાગી રહ્યું છે. પરંતુ અમારા એમ તો અમારા ઘર બાજુ પણ એમ આગમન તો કરી રહ્યા છે પરંતુ અમારા આગમન એટલું બધું નથી એટલે અમે બેસાડ્યા છે પરંતુ અમારા જે અમુક ગામડાના જે ઘર હોય છે તે લોકોને બધા ભેગા મળીને એક એવી જગ્યા બનાવીએ છીએ અને સારી રીતે બાપા ની હ જે તહેવાર ત બાપાને નવા નવા પ્રકારના ભોજન અને જે દસે દસ બેસાડીએ છીએ આપણે એ દસે દસ નવો નવું પ્રકારનું ભોજન અને લડ્ડુઓ ચડાવે છે એટલે આપણા જે દેશના બધા તહેવારો જેમ કે ગણેશ ચતુર્થી છે પછી નવરાત્રિ છે જન્માષ્ટમી છે કે પછી દિવાળી છે કે પસી હોળી છે ને ઉતરાયણ છે આપણા જે બધા આપણા દેશના બધા ધાર્મિક તહેવારો છે તે આપણે મનાવવા જ જોઈએ કારણ કે આપણા દેશના ધાર્મિક તહેવારો બીજા વિદેશોમાં પણ ખૂબ પ્રસિદ્ધ છે અને આપણા દેશ માં પણ ખૂબ પ્રસિદ્ધ છે એમ કારણ કે મને તો આપણા જે ધાર્મિક તહેવારો છે તે મને ખૂબ ગમે છે કારણ કે આપણે તહેવારોથી ખુબ ઘણા બધા લોકો એકબીજા સાથે મળે છે બધા સાથે વાતચીત કરે છે અને બધા સાથે પોતાના વ્યવહારો પણ સારા કરે છે. કારણ કે આવા તહેવારો કારણે આપણા બધા કોઈ સાથે વ્યહાર સારા નહીં હોય તો પછી આપણા સારા પણ થઈ જાય કારણ કે તમે જાણો છો કે જે દિવાળીનો તહેવાર આવે છે તેમાં આપણા ઘરે ઘરે જઈને પોતાના જે એટલે કે નવા વર્ષની શુભેચ્છા આપીએ છીએ અને બધા હાથ મિલાવ્યે છીએ એટલે તેમાં આપણે બધું આગળનું બધું વ્યવહાર કરેલા તે બધા ભૂલી જવું જોઈએ અને આપડે બધા સાથે સાર વ્યવહાર કરવું જોઈએ એટલે કે બધા એટલે કે આપડા કોઈ સાથે વ્યવહાર ખોટા કરેલા હોય તો પછી આપડે તે દિવસ સુધારી પણ જાય છે. કારણ કે દિવાળીના તહેવારથી તમે જાણો છો જે રામ ભગવાન જે પોતાના વનવાસ કરીને પછી એમના ઘરે અયોધ્યા લોટેલા હતા ત્યારે બધી ઉજવણી કરવા માટે દિવાળી તહેવાર મનાવામાં આવે છે. એ ખુબ સારી રીતે અને ખુબ પેલું કેવાય કારણ કે આ દિવાળીના તહેવાર ને તમે જાણો છો કે નવા નવા બધા કપડા પહેરે છે અને નવા નવા પ્રકારનું બધું વસ પેરે છે. અને નવું નવું બધું ઘરવાની ચીજ વસ્તુ લાવે છે અને ખૂબ મજા કરે છે અને નવા નવા પ્રકારના ફટાકડા કે અન્ય પ્રકારનું બધું ફોડે છે અને મને પણ દિવાળી તેહવાર ખૂબ ગમે છે. કારણ કે દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવાનું અને નાના નાના છોકરા સાથે રમવાનું ને ખુબ મજા આવે છે જેમ કે આપણા ઘરે મામા ફોઈ ના છોકરાઓ બધા રહેવા માટે આવે છે દાદા દાદીઓ બધા નવા નવા આપણા સાથે કરે છે અને તમે જાણો છો કે દિવાળીના આગલા દિવસે નવુ વર્ષ નું આપડા હિન્દુમાં આ બધું હોય છે. અને બધાના ઘરે આપડણે જઈએ છે અને ખુબ મજા કરીએ છીએ એટલે આપડે પણ ધાર્મિકની ઉજવણી કરવી જોઈએ અને આવી આપણા દેશમાં આપણા જે ગામડાઓનો વિકાસ હોવો જોઈએ બાકી ભાઈ તમે પણ આ જે દિવાળીનો તહેવાર આવે આવે છે તે તમારે પણ તમારા ઘરમાં બધી સાફ સફાઈ કે પછી આવ ફટાકડા કે પછી તમારા ઘરે પણ મામા ફોઈના બધા છોકરા રહેવા આવતા હશે ને ભાઈ.
હા એમ જોવા જઈએ તો આજે ગણપતિનું જે આગમન ને એને અમે જે પ્રોગ્રામ કરે છે એમાં અમારા વડીલો અને ખાસ કરીને યુથો એટલે જે અમારી ઉંમરના બાળકો છે તેનો ખુબ જ સપોર્ટ હોય છે કારણ કે અમે જે બેન્ડ બોલાવ્યા છે અને પેલા ગયા વર્ષે પણ બોલાવ્યું હતું જે સુ આ ભરૂચનું હતું ગોલ્ડન બેન્ચ તેમાં પણ અમારે સારો એવો ખર્ચો થયો હતો પરંતુ અમારા જે અહીંયાના મિત્રો છે બધા તેઓ ભાગનો ફાળો અમે કાઢીએ છે અને ને અમે બોલાવી લઈએ છીએ અને આ વર્ષે પણ અમારે આ જે ગણપતિ બાપાના આગમન છે તેમાં તમને જ્યાં તમે જણાવ્યું એમ રોકી બેન્ડને બોલાવિયે છે અને સાથે સાથે બીજી બધી પણ પ્રવૃતિઓ તમને જોવા મળશે અને હું તમને કહું છું કે તમને જે પણ જોવા આવશે તેમને ખુબ જ આનંદ પણ આવશે કારણ કે અમારે અહીંયા દર વર્ષે નવું નવું અમે કઈને કઈ ઉમેરતા હોય છે. અને અમે હમણાં તમને કહી દઈશ કે શું છે તો તમને એટલી બધી મજા આવશે ને કારણ કે એક ટાઈમ જયારે તમે જોશો એમ આંખે આ પોતાની આંખે ત્યારે તમે એકદમ સરપ્રાઈઝ થઈ જશો કે હા આ પણ હોઈ શકે એમ એટલે એ રીતે અમારે અહીંયા તો ગણેશચતુર્થીનો તહેવાર ઉજવામાં આવે છે. અને અમારે ત્યાં શું છે કે આગમનમાં એટલો બધો સારો એવો ખર્ચો કરવામાં આવે છે કારણ કે બાપાને આપણે વરસમાં એક જ વાર આપડે એમનો તહેવાર આવે છે અને અમાર બાજુ એટલા બધા ગણપતિ બાપા ને માને પણ છે એટલે ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને સાથે સાથે હવે શું છે નોરતામાં પણ અમારે ત્યાં તો જે નોરતા હોય છે તેમાં નવે નવ દિવસ અમારે ત્યાં ગરબા રમવામાં આવે છે અને ગરબા રમવાની પણ અમને ખુબ જ આનંદ આવે છે અને અમારે અહીંયા સારા સેવામાં જે સારા સારા મ્યુઝિશિયન છે જેવો સારું સારું ગાય છે જેવો તબલા, ઢોલકા અને એવું સારી રીતે વગાડે છે તેઓને અમને અમે એમને ઇન્વાઈટ કરીએ છીએ અને અમાર અહીંયા સારા એવા લોકો પણ થાય છે અને અમારે અહિયા સારું એવું દાન પણ આવે છે અને લોકોને શ્રદ્ધા પણ છે. એટલે ખુબ જ મજા આવે છે અને સાથે સાથે શું છે હાલમાં જે દિવાળી નો તહેવાર આવી રહ્યો છે તેની અમે અમ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને દિવાળીના તહેવારમાં તો અમારે એકદમ ફેવરેટ જેવો છે કારણ કે એના પાછળનું રીઝન પણ એકદમ ક્લિયર છે. જેમકે રામ ભગવાન જયારે વનવાસમાંથી પાછા અયોધ્યા આવ્યા હતા ત્યારે એમનું સ્વાગત માટે જે ફટાકડા અને પછી દીવાને સળગાવવામાં આવ્યું હતું એ કારણોસર દિવાળી ઉજવામાં આવે છે અને એમ કહેવાય છે કે દિવાળીના દિવસે આપણેે ઘરમાં આપણે દીવા પગટા પ્રગટાવસુ તો આપણા ઘરમાંથી અંધકાર દૂર થશે અને પ્રકાશ ફેલાશે એવું બધું માનવામાં આવે છે. પરંતુ કેટલીક અ અંધશ્રદ્ધા પણ છે જેમ કે હાલમાં જોવા જઈએ તો મેં અ જે સોશયલ મીડિયા છે તેના દ્વારા જોયું હતું કે કશે શું થયું કે કોઈના ફ્ર્રીજમાં જે પેલો બરફ બનાવાનું હોય છે તેમાં એમ શિવલિંગ આકારનું બની ગયું તો ત્યાંના લોકો એ ત્યાં અ પૂંજારીઓ જે આવી રહ્યા પૂંજારી લોકો એ એવું કીધું કે ત્યાં નો શિવલિંગ જે ત્યાંના જે આપણા ભગવાન હતા તે હવે અહિયાં સ્થાપિત થઈ ગયા છે ત્યાં પૂજે પછી એ લોકોએ ફૂલ ફૂલ મુક્યા અને પૈસા માખ્યા ને એવું બધું કરવા લાગ્યા તો આ બધું નહીં કરવું જોય આ એક મને એવું લાગે કે આ એ અંધશ્રદ્ધા છે. આ આનું પાલન નહીં કરવું જોઈએ બાકી એ જે તહેવારોની વાત છે તહેવારોની જે માન્યતા છે એ તો મને લાગે છે કે સાચી હશે કારણ કે એમાં ખુબ જ ઉંડાણપૂર્વક જોવા જઈએ અને ઘણા બધા રીઝન પણ છે. ઘણું બધું મળી પણ આવ્યું છે એટલે ખુબ જ સારું કેહેવાય છે અને દિવાળીના તેહવારમાં તો શું છે અમારી ઘરે પણ નવી નવી જાત જાત ની વાનગીઓ બનાવામાં આવે છે જેમ કે સમોસા છે. કટલેસ છે. આ પછી ખાખરા. મને ખાખરા એક તો દિવાળીમાં ખાવાની કંઇ અલગ જ મજા હોય છે. કારણ કે દિવાળીનો શું છે વરસાદ પ પડી જાય બંધ થઇ જાય પછી દિવાળીનો તહેવાર આવે છે એટલે ચારે બાજુ અમારા ત્યાં ખુબ જ મજા કરવામાં આવે છે અને જયારે દિવાળી હોય છે ત્યારે અમે શું છે કે નાના રાવણ પણ બનાવીએ છીએ અંદર ફટાકડા નાખીને ફોડીએ છીએ પછી સવારે ઉઠી અમે હું કરતા કે નાના હતા ત્યારે ચાલવા જતા હતા આ રસ્તે તો ચાલતા ચાલતા સવારે સૌથી વહેલા ઉઠી જતા અને પાંચ સાડા પાંચ જ નીકળી પડતા હતા અને આખા રસ્તે ફટાકડા ફોડતા હતા જેના કારણે જે વ્યક્તિ ઊઘેલા હોય એ લોકોની ઊઘ અમે બગાડી નાખતા હતા પરંતુ અમને એટલી મજા આવતી હતી. કારણ કે સવારે બધા જાગી પડે અને બૂમો બૂમ કરે એટલે અમે શું થયું? શું થયું? બહાર નીકળ્યા આવતા પરંતુ અમે શું હોય છે કે ખુબ જ મજા આવતા કેટલીક વાર અમે... ના ના હતો અમને કોઈ સમજાવું નહીં હતું એટલા બધો... પરંતુ અમને સમજાવતા હતા ને એમ તો પણ અમે એ લોકોને બો મગજ પર નહી લેતા હતા. કારણ કે નાના છે અમે તોફાન તો કરીશું જ કારણ કે અમને એટલી બધી સમજ નહી હોય. એટલે એ રીતે અમે દિવાળી ને તહેવારો જોતા અતા. અને દિવાળીની સાથે સાથે જયારે દિવાળી નો તહેવાર આમ પતિ જાય છે. બીજા જ દિવસે નહી બીજા દિવસે હા બીજા દિવસે શું છે. કે નવ વર્ષ હોય છે. તે હિન્દુનું જે નવ વર્ષ છે તે પણ અમે સારી રીતે ઉજવીએ છીએ. ત્યારે અમે નવા નવા કપડા પહેરીએ છીએ ખાસ કરીને જે વેપારી હોય છે. તે લોકો શું છે પોતાની દુકાન માં કઠ્ઠા ને એવું પણ રખાવે છે. અને સરળતાથી એમ ઘણા બધા એવું કરે છે ભગવાન પ્રસન્ન થાય. અને એ લોકો તે દિવસે કોઈ પણ ગ્રાહક આવે તો એમને ખોટ જાય તો પણ કઈ... કઈ નહીં પણ એ લોકો ગ્રાહકોને એમજ જવા દેતા નથી એ લોકોને વસ્તુ આપે છે કારણ કે એ લોકો એવું માને છે... કે જો અમારે ત્યાંથી આજે જો ગ્રાહક જતો રહેશે તો પછી અમારું આખું વર્ષ પછી અમને પણ એવું જ થશે... અને એવું માનવામાં આવે છે કે આજ આખો વર્ષ આજે નવું વર્ષે તેના દિવસે જો કોઈ... લેટ ઉઠ્યા તે... કોઈ અનહોની થઈ કોઈ સાથે એ આખો વર્ષ એની અનહોની થયા જ કરશે. એવું બધું માનવામાં આવે છે તમાર બાજુ શું છે? તમે જે દિવાળી તહેવાર ઉજવતા હોવ તો હો... અને બીજા બધા પણ તહેવાર આવે છે તો તેની ઉજવણી તમે પણ આમ ધામધૂમ થી કરો છો. કે નહીં કરો છો તમે?
હા ભાઈ અમે પણ કરીએ છીએ કારણ કે મને પણ દિવાળી અલગ તમે જાણો જ છો કે જે ઉત્તરાયણ છે. કે પછી હોળી છે, ધૂળેટી છે, મને ખુબ ગમે છે કારણ કે... જે હોળીનો તહેવાર આવે છે તમે જાણો છો કે એના પાછળ શું સ્ટોરી છે. અને શું બધું થઈ રહ્યું છે. ક્યાં માટે આપણે... હોળી ને તે ઉજવીએ છે. આપડે બધું પ્રથા કરીએ છીએ કારણ કે મને પણ જે હોળી તહેવાર પછી જે ધૂળેટી આવે છે. તે મને ખુબ ગમે છે કારણ કે આપણેે બધા સાથે રંગોમાં રમવાનું.... બધાને કલર લગાવવાનું બધાની સાથે આમ મોજ મસ્તી કરવાની પાર્ટી કરવાની... અને ઠંડુ બધું પીવાનું ખુબ મજા આવી જાય કેમ કે... ધૂળેટી નો તહેવાર છે એ ખુબ આવા કુદરતી રંગોથી નેચરલ રંગોથી રમવા જોઈએ. કારણ કે આપણા દેશમાં ઘણા બધા લોકો એવું કરે છે કે... એવા બધા કેમિકલ વાળા કલર હોય છે અને પછી ધૂળે ધૂળેથીમાં આવા બધા લોકોને રંગે છે. અને પાંચ છ દિવસ પછી કલર જતા પણ નથી અને પછી... આપણા ફેસ પર કે આપડી ચામડીઓ પર આખું ઇન્ફેક્શન થઇ જાય છે. એટલે આપડે આવા બધા કલરથી દૂર રહેવું જોઈએ. અને આપડે જે બધા તહેવારો છે તેને શાંતિ રીતે એને મનાવવો જોઈએ. અને તહેવારોની ઉજવણી તો આપડે યોગ્ય રીતે કરવી જોઈએ અને બધાને નુકસાન ની થાય તે પ્રમાણે કરવી જોઈએ. સારું ભાઈ મડીએ પાછા વાળ જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. ત્યારે હું તમારા જે આગમના દિવસે હું તમારી સાથે રૂબરૂ ત્યારે વાતચીત કરીશ ભાઈ મળીએ ભાઈ.
હા ભાઈ સારું ચાલો મળશો ત્યારે વાત કરશુ.
હા ચાલો મળીએ.